અરે આજે કેટલા વર્ષો પછી આપણેે આ રીતે નિરાંતે બેઠા છીએ છેલ્લે આપણેે ક્યારે મળ્યા હતા યાદ છે.
સાચું કહું તો મને લાગે છે કે આપણે કોલેજના છેલ્લા દિવસે, એ પછી તો બસ ફોન પર જ વાતો થતી. હોય તો. સાવ બદલાઈ ગઈ છે પણ તારો એ હસમુખો સ્વભાવ હજી એવો જ છે.
જીવનની ભાગદોડના ભાગદોડમાં આપણે આપણી જાતને જ ભૂલી જઈએ છીએ. નોકરી ઘર અને જવાબદારીઓ પણ આજે મારે તારી સાથે બધી જ વાતો કરવી છે તારું કામ કેવું ચાલે છે.
કામ તો સારું. પણ પેલી શ. નથી મળતી જે આપને વેકેશનમાં મળતી હતી. મને પેલો વરસાદ. નો દિવસ યાદ આવે છે જ્યારે આપણે ક્લાસ બંક કરીને પકોડા ખાવા જતા હતા.
અરે કવિતા. ત અ ક્યારે તને એવું નથી લાગતું કે આપણે જ જે મેળવ મેળવવા માંગતા હતા એ ક્યાંક પાછળ રહી ગયું છે હું હંમેશા એક લેખિકા બનવા માંગતી હતી. પણ ત્યારે ફાઈલો વચ્ચે ફઇલ ફાઇલી છું.
હું તારી વાત સમજી શકું છું મને પણ ચિત્રકળાનો બહ શોખ હતો પણ જો હજી મોડું નથી. થયું આપે પાસે હજી સમય છે. તું ફરીથી લખવાનું શરુ કેમ નથી કરતી.
કદાચ ડર લાગે છે કે લોકો શું કેહેશે પણ તારી વાત સાંભળીને આજે મને થોડી હિંમત મળી રહી. તારા પરિવારમાં બધા કેમ છે?
બધા મજામાં છે. મમ્મી હજી પણ તારા બનાવેલા ઢોકળા યાદ કરે છે. તે દિવસ તું ઘરે આવી. ત્યારે તે મજા કરી હતી એ ફરી કરે ક્યારે કરશું.
ચાલ એક પ્લાન બનાવી આવતા મહિને આપણે ક્યાંક બહાર જ ફરવા જઈએ કોઈ એવી જગ્યાએ જ્યાં કો ફોનનું નેટવર્ક ન હોય બસ આપણે અને આપણી વાતો હોય.
ચોક્કસ આ વિચાર બહુ સરસ છે. આપણે સાપુતારા અથવા તો કોઈ શાંત ગામડામાં જઈ શકી મારે પણ રૂટિનમાંથી બ્રેક લેવો છે.
સાંજના છ વાગી ગયા ખબર જ ના પડી કે ત્રણ કલાક ક્યાં વીતી ગયા તારી સાથે વાત કરીને મારું મન સાવ હલકું થઈ ગયું.
હા સાચી વાત છે દોસ્ત. તિ આજ તો જાદુ છે ચાલ ત્યારે હવે ઘરે નીકળી પણ
ચોક્કસ સાચવીને જજે અને ઘરે બધાની મારી યાદ આપજે.
તે પ્રવાસ ની વાત કરી એટલે મારા મનમાં તો અત્યારથી જ બે પેક થવા માંડી છે પણ નક્કી કર કે આપડે ક્યાં જશું, પહાડોમાં કે દરિયાઓના કિનારે?
જો મને લાગે છે કે અત્યારે ગરમી થોડી વધી રહી છે. એટલે આપણે કોઈ ઠંડી જગ્યાએ જવું જોઈએ. હિમાચલ કે ઉત્તરાખંડ કે કેવું રહેશે પહાડોની શાંતિ માંથી બેસીને મારે મારી એ ડાયરીમાં થોડું લખવું છે.
વિચાર તો સારો છે પણ હિમાચલ બહુ દૂર પડી જશે આપડી પાસે જો માત્ર ચાર પાંચ દિવસ હોય તો આપડે રાજસ્થાન ના ઉદયપુર કે માઉન્ટ આબુ વિશે વિચારી શકી ત્યાંની નકલી લેન્ક પાસે બેસીને સાંજ વિતાવાની મજા આવશે.
ઉદયપુર સુંદર છે. પણ ત્યાં અત્યારે પ્રવાસીઓની બૌ ભીડ હશે અ મને એ તો એવી જગ્ યા જોઈએ છે જ્યાં કુદરતની નજીક કોઈએ શું આપણે દક્ષિણ ભારત બાજુ કેરળના ઉમ્મ મુદ્રા વિશ તેવિચાર વિચારી શકીએ ત્યાંના ચાના બ બગીચા અને હરિયાળી જોઈને આંખોને ઠંડક મળશે.
વાહ મુનારરનું નામ લેતા જ મને ત્યાંની તાજી હવા યાદ આવી ગઈ પણ બ બજેટનું પણ વિચારવું પડે ને ફ્લાઇટની ટિકિટ અને હોટલનું બુકિંગ અત્યારથી કરવું પડે.
હા એ સાચું છે, આપણે એક કામ કરીએ એક મધ્ય મધ્યમ બજેટ બનાવીએ આપણેે લક્ઝરી હોટલને બદલે કોઈ હોસ્ટેલ કેમાં રહીશું ત્યાં આપણને સ્થાનિક જમવાનું મળે પણ મળશે. અને લોકોની સાંસ્કૃતિક પણ જાણવા મળશે.
ચોક્કસ અને આ આ વખતે આપણે કોઈ ગ્રુપ સાથે નહી જવું પણ બસ આપણે બે જ મારી તારી સાથે પેલું જૂનું વાતો જ ખૂટી નથી કરતી આપણે ટ્રેકિંગ પણ કરશું અને વહેલી સવારે સૂર્યોદય જોવા પણ જશું.
ચાલ નક્કી રહ્યું હું આજે જ ટ્રેન અને ફ્લાઈટના આ ઓપરેશન ચેક કરી રઉ અને તારા ઓફિસમાં રજાની વાત કરી લેજે આ વખતે કોઈ બહાનું નહી ચાલે.
અરે ના રે ના હવે તો હું પણ આ પ્રવાસ માટે બૌ ઉત્સાહી છું. ચાલ ફાઈનલ લોકેશન અને તારીખ નક્કી કરીને મને સાંજે ફોન કરજે, આપણે આ સફર યાદગાર બનાવશું.
હા મેં ઓનલાઈન થોડા હોમ સ્ટેટ જોયા મુન્દ્રા મુન્દ્રામાં એક બહુ સરસ જગ્યા છે, ચાના બગીચાની એકદમ વચ્ચે જ છે, ત્યાં સવારે બારી ખોલીએ એટલે સીધું ધમ્સ રૂમમાં આવે.
વા સાંભળીને જ કેટલું રોમાંચક લાગે છે, પણ અ ત્યાં સેફ્ટી કેવી છે, અને જમવાની શું સગવડ હશે? મને તો દક્ષિણ ભારતની જમવું બહુ ગમે છે, પણ તારે તો ગુજરાતનું ખાણું જોઈએ છે ને.
અરે ના પ્રવાસ માં તો ત્યાંની સ્થાનિક વાનગીઓ જ રા ચા ચાખવી જ જોઈએ, મેં રી-અ-રિવ્યુઝ વાંચ્યા છે ત્યાંનો ઈટલી સાંભર અને કેળાના પાન પર પીરસવામાં આવતું ભોજન બેસ્ટ છે, અને હા મેં લોકેશન ચેક કર્યું તે સુરક્ષિત છે.
સારું તો હોટલ ફાઈનલ કરી દે હવે વાત કરીએ પેકિંગની તો આપ પડે કેટલા જોડી કપડા લઈ જઈશું? ત્યાં ઠંડી હશે એટલે સ્વેટર કે જેકેટ તો લેવામાં જ આવવો પડશે ને.
હા એક સારું જેકેટ અને આરામદાયક શૂઝ લેવા પડશે કારણ કે આપણે ત્યાં ઘણું ચાલવાનું અને ટ્રેકિંગ કરવાનું છે, અને હા તારો કેમેરો લેવાનું ભૂલતી નહી મારે તારી પાસે મસ્ત તો ફોટો પડાવવા છે.
ચોક્કસ મેં તે અતારથી જ લિસ્ટ બનાવવાનું શુંરુ કરી દીધ દૂ છે. સનગ્લોશ પાવર. બેંક થોડી દવાઓ અને હા પેલા રસ્તા માં ખાવા માટે મમ્મી એ બનાવેલા. સક્કર પારા અને સુખડી પણ લઈ જશ
હાહા હો ગુજરાતી ગમે ત્યાં જાય નાસ્તો તો સાથે જ હોય, પણ એ સારું છે કે ટ્રેનમાં એક પહાડોમાં ભૂખ લાગે ત્યારે કામ આવશે. હું બહુ ખુશ છું કે આખરે આપણેે આ પ્લાન સફળ થઈ રહ્યો છે.
હું પણ બસ હવે જલ્દી એ દિવસ ત્યારે. હું આજે જ ઓફીસ માં રજાની અરજી મૂકી દવ. આપણે આવતા રવિવારે નીકળવાનું ફાઈનલ કરીએ.
ટિકિટ બુક કરાવીને તને સ્ક્રીનશોટ મોકલું છું, ચાલ હવે તૈયારીમાં લાગી જઈએ.
જલ્દી કર આપડે સિકરિટી ચેક એનામાં મો મોડા પડશુ ઉહમ. તારી બેન્કમાં પેલું પાવર બેન્ક તો નથી ને? બેગમાં. પેલું પાવર બેંક તો નથ થી એ ચેક કરી લેજે.
હા, બધું જ બરાબર છે. અરે જો પ્લેનની બારી પાસેની સીટ મને મળી છે. આજે તો આકાશમાંથી વાદળો જોવાની બહુ મજા આવશે.
ખરેખર આટલા વર્ષો પછી આપણડે આ રીતે સાથે મુસાફરી કરી રહ્યા છી પેલી કોલેજની ટૂર યાદ છે. જ્યારે આપડે આખી રાત આંત અંતાક્ષરી રમી રહ્યા હતા.
હા, અને પ્રોફેસરે આપણને અવાજ ઓછો કરવા માટે કેટલી વાર ટોક્યા હતા. પણ હવે તો આપડે મોટા થઈ ગયા જવાબદારીઓ વધી ગઈ આ બ્રેક ખરેખર જરૂરી હતો. મુન્દ્રા પહોચ્યા પછી કુદરતના ખો ખોડે બહુ જ મજા આવશે.
ઓહ! માઈ ગોડ. આ હવા જો કેટલી તાજી થે અને ચારે બાજ જુઓ આ લીલા છમ્મ ચા ના બગીચા હજ જાને ધરતીએ લીલી ચાદર ઓઢી હોય, એવું નથી લાગતું?
હા, ફોટોમાં જોયું હતું ને એના કરતાં પણ આ જગ્યા વધુ સુંદર છે. ચાલ પેલા હોસ્ટેલમાં સામાન મૂકીને આપણે જલ્દી બહાર નીકળીએ. મારે પેલા ધુમ્મસવાળા પહાડોમાં ચાલવા જવું છે.
ચાલ પણ પેલા મને ભૂખ લાગે છે. આપડે પેલાં કેળાના પાન પર ગરમા ગરમ સાઉથ ઇન્ડિયન નાસ્તો કરી લઈ. મેં સાંભળ્યું છે કે અહીંની ફિલ્ટર કોફી પણ બહુ વખણાય છે.
ચોક્કસ. કોફી પીતા પીતા આપડે અહીંયાના લોકોના માર્કેટમાં જઈશું. મારે મમ્મી માટે થોડા ગરમ મસાલા અને ઘરે બનાવવા માટે તાજી ચાની પત્તી લેવી છે.
હ, અને હા, સાજ જે આપડે પેલા સૂર્યાસ્ત પોઈન્ટ પર જશું. ત્યાં તારા મસ્ત ફોટો પાડી આપશું. તારા સોશલ મીડિયા માટે
હોહો, તું તો સાચી ફ્રેન્ડ છે. ચાલ ત્યારે આ ઓફરની દરેક પળ પળને આપડે માણી લઈએ.
અ આજે આખી રાત આપડે સુવાના નથી હ. આ પહાડોની શાંતિમાં બેસીને આપડે પેલી અધૂરી રહી ગેયલી વાતો પૂરી કરશું.
ચોક્કસ. આ પ્રવાસ મને એવું લાગે છે કે હું મારી જીતા જાતને ફરીથી શોધી રહી છું. તારી સાથે હોવું એ સૌથી મોટી ખુશી છે.
મને વિચાર કર ને કાલે આ સમય આપડે ફરી આપડી ઓફિસને ફાઈલો અને ઘરના કામમાં હશું. આ ચાર દિવસ કેમ વિત તી ગ્યા ખબર જ ના પડી.
સાચું કહે છે. મને એ અત્યારથી જ આ પહાડો અને સા અ સવારની પેહલી ઠંડી હવાની યાદ આવવા માંડી છે. પણ જો આ પ્રવાસ મને ફરી જીવ જીવતા શીખવાડ્યું છે. મારી પેહલી અધૂરી વાત તો હવે હું ઘરે જઈને ચોક્કસ પૂરી કરીશ.
હા, અને મેં પણ નક્કી કર્યું છે કે મહિનામાં એક વાર તો આ મારી, ચિત્રકળા માટે સમય કાઢીશ જ. આપણે વચન આપીએ કે કામની વચ ચે પણ આપણે આપણી જાતને નહી ભૂલી.
હા એ તારી વાત એકદમ સાચી છે, ચાલ ચેન્નઈ કરી ચેન ચેકિન કરી લઈએ, જોજો હો તે પેલી તાજી ચા ની પત્તી અને મસાલા બરાબર પેક કર્યા છે, ને બેગનું વજન વધી તો નથી ગયું ને.
હ. બઉ બરાબર છે. પણ સામાન કર ત્યા વધુ તો આપડણે યાદો ભરી ને જઈ રહ્યા છે. પેલા ફોટો જોયા, પેલા ઝરણા પાસે આપડે જે, પાગલપંથી કરી હતી એમાં તારો ચહેરો કેટલો ખુશ દેખાય છે.
હા એ ફોટો હું હંમેશા સાચવી રાખી તારો આભાર કે આ પ્લાન માટે હા પાડી તારા વગર આ પ્રવાસ અડધો, અડધો આટલો સુંદર ના હોત.
અરે દોસ્તી માં આભાર ના હોય આપણે તો હવે પછી નો પ્લાન અત્યારથી જ વિચારવો જોઈએ, આવતા વર્ષે આપણેે ક્યાં જશું?
આવતા વર્ષે આપણે રણ પ્રદેશ જઈશું કચ્છમાં રણમાં, સફેદ રણ અને પૂનમની રાત શું કહેવું છે.
ચોક્કસ ડન.
હ હા સાચી વાત છે ચાલ ઘરે જઈને મમ્મી પપ્પાને બધા ફોટો બતાવીશું. અને યાર મસ્ત વાતો કરીશ. તું આવજો મુદ્રા ફરી મળીશું.
હા હા.